હા કેમ છો
મજામાં તમે કેમ છો
શું ચાલે છે હમણાં
હમણાં તો હું કમ્પ્યુટર ના ક્લાસ કરી રહી છું, ટેલી અને ટપલસી ના
અચ્છા એવું છે, બરાબર છે અને કોલેજ કરે છે ને મને ખ્યાલ છે ત્યાં સુધી
હા કોલેજ કરું છું, હમણાં મારું એફઆઈ કમ્પ્લીટ થયું અને વેકેશન બેચિસ કર્યા સ્ટાર્ટ અને હવે, હું સેમ ટુ સેમ થ્રીમાં આવીશ
ટ્વિટર કેમ શીખો છો, હમણાં
અ કમ્પ્યુટરની નોલેજ જરૂરી છે, ને એ માટે ખાલી આપણે પુસ્તકો વાંચી લઈએ એનાથી જોબ કશે મળશે નહીં એટલે
હમ સાચી વાત છે, તમારી અત્યારે એફઆઈમાં જ જો કોઈ વિદ્યાર્થીને આટલું બધું ક્લિયર હોય, ને કે ખાલી તમે કોલેજનું જ જે સબ્જેક્ટ છે, એનું જ નોલેજ મેળવું તો એ પૂરતું નથી, એની સાથે સાથે તમારે આવું કઈક પણ એક્સ્ટ્રા સ્કીલ કારણ કે આજે આપડે જોઈએ ને તો એટલી બધી સ્પર્ધા છે, દરેક જગ્યાએ તમારા જેવા કેટલા બધા વિદ્યાર્થીઓ છે, જે લોકો બી કોમ થાય છે, એટલે બી કોમની સાથે સાથે જે આવી કોઈ પણ સ્કીિલ ડેવલોપ કરે, તો એ વિદ્યાર્થી થી વધારે સારી રીતે અને આગળ વધી શકે શું કેવું છે, બીજું કઈ સ્કીિલ તમારે આગળ શીખવી છે,
આગળ એટલે બેસિક કમપ્યુટર તો કરી લીધું છે અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ પણ જોઈન કર્યા હતા, પણ હવે બીજું પણ નવું શીખવાની ઈચ્છા છે, જેટલું નવું શીખીશ એટલું પોતાની સેલ્ફ ડેવલપમેન્ટ માટે સારું પડશે
હા એ પણ છે કારણ કે અહીંયા આપણે ત્યાં કેવું છે કે એટલું કલ્ચર નથી ઇંગ્લિશનું તો જ્યારે છે, ને વિદ્યાર્થીઓ જોબ પર જાય છે, તે લોકોને ઘણી બધી ભાષામાં પ્રોબ્લેમ આવે છે કારણ કે ઘણી જગ્યાએ કેવું હોય છે, ઓફિસમાં કે જે પણ તમારે સામે પાર્ટી સાથે અ વાત કરવાની હોય તો એના માટે ઇ આવે છે તો ગુજરાતીની સાથે સાથે ઇંગ્લિશ પણ તમને એટલું જ સારી રીતે આવડતું હોવું જોઈએ, અને બીજી કોઈ એક્ઝામની તૈયારી કેવો કંઈ વિચાર કર કર્યો છો?
એવો વિચાર કર્યો છે બટ હમણાં છે, ને મારી પાસે સમય જ નથી રહેતો ક્લાસ કરું છું, ને પછી હમણાં જ ગઈ કલે જ મેં રસીદ પણ મળી મને મેં ફી ભરી હતી, એની હવે કાલથી કે ખબર નઈ ક્યારથી મારા કોલેજ પણ સ્ટાર્ટ થશે.
બરાબર છે, પડે પણ મેનેજ કરીને છે, ને આવી રીતે કોઈ પણણ બધી જે સ્કીલ આવે ને ખાસ શીખતા જ રહેવાનું અ કેવું થાય કે જય્યારે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરો ને તો એ સમયે તમારા સીવીની અંદર તમે લખો કે લ એફઆઈની સાથે તમે આ કોર્સ કર્યો કે એસવાયની સાથે આ કોર્સ કર્યો તો એને કારણે તમારી ઘણી ક્રેડિટ એડ થાય અને કંપની કે કોઈપણ જગ્યાએ તમે જ્યારે ઇ ઇન્ટરવ્યુ માટે જાઓ તો એ લોકો ને પણ ખ્યાલ આવે કે આ વિદ્યાર્થી ખાલી ગ્રેજ્યુએશન નથી કર્યું પણ એણે પૂરેપૂરી આ ટ્રાય કરી છે કે પોતાનામાં જેટલું પણ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે એટલું લાવવાની તો ટીવાય સુધીમાં જેટલા પણ મેૅક્સિમમ સ્કીિલ ના કોર્સિસ તમે કરો તો તમારા માટે સારું છે
હા તમારી વાત સાચી છે તે અંગ્રેજી જરૂરી છે એટલા માટે જ મેં ધોરણ એકથી બાર તો ગુજરાતી મીડિયમ પ્રિફર કર્યું હતું પણ પછી મને ખબર પડી કે અંગ્રેજીનું પણ એટલું જ મહત્ત્વ છે એટલે પછી મેં કોલેજ ઇંગ્લિશ મીડિયમ ચોઈસ કર્યો
હા એ તમારું ડિસિઝન ઘણું સારું હતું કારણ કે જ્યારે છે ને તે તમે અહીંયા થી બહાર નીકળો એટલે કે ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર પણ કોઈ જગ્યા જગ્યાએ ભણવા માટે જાઓ તો એ જે ક્યાય પણ માસ્ટરમાં પણ અ તમને આ લે લેંગ્વેજનો ઘણો ઇસ્યુ આવે છે આપણે ત્યાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે માસ્ટર્સ માટે બીજી જગ્યાએ જાય છે તો મેં લોકોનો ઘણીવાર પ્રતિભાવ લીધો હતો કે તમને શું પ્રોબ્લેમ આવે તો કે કે એ જ કે કરી તો લઈએ પણ થોડુંક સ્ટાર્ટિંગમાં તો બહુ જ પ્રોબ્લેમ આવે કારણ કે કે ઇંગ્લિશ પર એટલું ખ્યાલ નહીં આવે એટલા માટે તો એ બહુ સારું કર્યું તમે અત્યારથી એના માટે વિચારી લીધું એ
હા તમારી વાત સાચી છે તમારું કેવું ચાલે છે હમણાં
બસ અહીં નહીં આ બધા વેકેશન ચીઝ નહીં ચાલે છે અને હું પણ એ જ કરતી હતી કે અ ભણવાની સાથે સાથે આપણે એક્સ્ટ્રા કંઈક કરતા રહીએ તો મારા સમયમાં પણ મેં એ જ વસ્તુ કરેલી હતી કે ભણવાની સાથે સાથે એક્સ્ટ્રા જે કોટ સીસ્સે બધા પંડીત ની સાથે સાથે બીજા પણ આવા બધા કોર્સિસ અને એ કરેલું હતું કોમ્પ્યુટરનું અને તમને તો ખબર છે કે આજે દરેક જગ્યાએ ઓફિસોમાં અ આપણને કોમ્પ્યુટર તો જોવા મળે જ એટલે કોઈપણ કામ છે ને જાતે નહીં થાય બરાબર ને
તમારી વાત સાચી છે કોઈ પણ જગ્યા આપણે જઈએ ત આપણી સેલ્ફ ડેવલપમેન્ટ ખૂબ જરૂરી છે અને આપણી કોમ્યુનિકેશન સ્કીિલ પણ હોવી જોઈએ એના માટે હું ખૂબ તૈયારી કરી રહી છું કે મને કશે જોબ પણ મળી શકે પાર્ટ ટાઈમ
હા બરાબર છે એટલે મને લાગે છે તમને બરાબ બર બધી જ માહિતી પૂરેપૂરી ખબર છે આ તમને આ માહિતી જ્યાંથી પણ મળી હોય કે લીધી હોય તો એ તમારા ભવિષ્ય માટે ઘણું સારું છે અને આગળ પણ આ જ રીતે તે માહિતી આ લેતા લેઉ અને શીખતા આવ્યું તો એ તમારા આ ભવિષ્ય તમને ઘણું સારું પડશે બરાબર ને
હા બરાબર ટેલીમાં પણ મેં ઘણું કર્યું છે બટ સ્પીડ મારી ઓછી છે એટલે હું રોજ અડધો કલાક કરતી હોઉં છું ટાઈપિંગ પ્રેક્ટિસ બટ તો પણ હજુ ઓછી સ્પીડ છે પ્રેક્ટિસની જરૂર છે એવું લાગે છે મને
હા એમાં કેવું છે કે છે ને દરેક વસ્તુ છે ને અનુભવથી જ શીખાય એટલે અત્યારે તમારી જયારે શરૂઆત હોય ને તો કોઈ પણ વસ્તુમાં એવું જ થવાનું કે સ્પીડ નહી જ આવે પણ જેમ તમે એનો અનુભવ લેતા જશો જેવી રીતે અત્યારે કેવું તમે ખાલી ક્લાસ સ્ટાર્ટ કર્યો છે બરાબર પણ પછી આગળ જતા ક્લાસ સ્ટા ક્લાસ કર્યા પછી તમે સીએને તે પ્રેક્ટિસ કરવાની શરૂ કરો એક મહિનો બે મહિના રાઈટ એવી રીતે ત્રણ ચાર મહિના ઉપર જાય પછી તમને સારું એવું થોડું નોલેજ આવવા માંડે અને એક બે વર્ષમાં તો તમે બરાબર ટ્રેન થઈ જાઓ એટલે સ્પીડ છે ને કોઈ પણ દિવસ એમ જ નહીં આવે પણ એ એ અનુભવના આધારે જ વધ તી હોય છે
ર તમારી વાત સાચી છે
અને કોમર્સ ના સ્ટુડન્ટ માટે તો તમને ખબર જ છે કે અકાઉન્ટ્સમાં આ અકાઉન્ટ્સ ઉપરાંત જીએસટી ઇન્કમ ટેક્સ આ બધું પણ જો એમે ટેક્સનું પણ આ નોલેજ લેવં ને તો એ તમને ભવિષ્યમાં ખૂબ જ કામ લાગે કારણ કે આજે બધું જીએસટી જેમાં પણ રિટર્ન ફાઇલિંગ એ બધું શીખો તો તમે કોઈ પણ ટેક્સ કન્સલ્ટન્ટને ત્યાં સારી જોબ મેળવી શકો એટલે તમારે એવા પ્રયત્ન કરતાં રહેવાનું કે ખાલી અકાઉન્ટ નહીં પણ અકાઉન્ટ ઉપરાંત પણ બીજા બધા ટેક્સની ઇન્ફોર્મેશન કોઈ સીએ કે કોઈને ત્યાં જઈને તમે પ્રેક્ટિસને શરૂ કરી શકો અ અત્યારે જ ગ્રેજ્યુએશન કરતા કરતા બરાબર ને
મેં ઘણા સેમિનાર પણ ભર્યા છે એના માટે કે હું એના પર કામ કરી શકું જીએસટીનો પણ સેમી સેમિનાર એટેન્ડ કર્યો છે તેનાથી મને ખૂબ ઇમ્પ્રુવમેન્ટ અનુભવી છે મેં
બરાબર છે બસ તો એ જ આપણને જેટલું પણ મળે એટલું જ્ઞાન લેતા લેવા લેવાનું અને મારા અનુભવ પ્રમાણે કેવું હોય કે અ ક્યાં આપણે કઈ વસ્તુ કામ લાગે અત્યારે તમને ખ્યાલ નહી આવે પણ જ્યારે તમે જોબ સ્ટાર્ટ કરો ત્યારે તમને એવું થાય કે સારું થયું કે આટલા કોર્સિસ કે આટલું મેં કમ્પ્લીટ કરેલું હતું અ નહીં તો કદાચ આ જોબમાં મને નહીં મળે એવું થાય બરાબર અને ગવર્મેન્ટ જોબ માટે પણ તમે ટ્રાય કરી શકો ઘણી બધી વસ્તુઓ છે પણ એટલું જ કે ડિગ્રીની સાથે સાથે ત આ બધી વસ્તુ કરશો ને તો કોઈપણ જોબમાં તમને બહુ સારું પડશે જલ્દીથી તમે જોબમાં જે પણ તમને શીખવાડે એ શીખી શકો કારણ કે પહેથી તમે આવી રીતે શીખવાની ટ્રાય કરી છે એટલા માટે
છે તમારી મેં હમણાં બાર ના ટ્યુશન પણ લઉં છું અગયાર બાર નું
અરેે વા તો મલ્ટિટાસ્કર થઈ ગયા. શીખવાનું અને શીખવવાનું, એકચુલી એમ કહેવાય કે છે ને તે તમે જેટલું બીજાને શીખવો ને, એટલું તમને કોઈપણ વસ્તુ વધારે આવડે. એટલે ટ્યુશન લેવ એ પણ તમારા ભવિષ્ય માટે ઘણું સારુ સારું જ છે, અને આગળ તમે એવું પણ ટ્રાય કરી શકો કે, અત્યારે જે તમે શીખી રહ્યા છો એ તમારા જેવા કોઈ બીજા વિદ્યાર્થીને તમે શીખવો, કારણ કે જેટલું શીખવશો ને બરાબર એમ કહેવાય કે જ્ઞાન છે ને જેટલું બીજાને આપે ને એટલું આપણું વધે. તો આપણે બી ટ્રાય કરતા રહેવાનું કે, બીજાને પણ આપ આપણે સીખવીયે
હા મારા ઘણા ફ્રેન્ડ લોકોએ તો બારમા પછી જ ટેરીના કોર્સ કરી લીધા હતા. બટ મારી પાસે એટલો ટાઈમ નથી તો મેં વિચાર્યું કે બારમા મે બોર્ડમાં ખૂબ મહેનત કરી લીધી છે. પર્સન્ટેજ બી સારા આવી ગયા છે. તો થોડોક આરામ કરી લઉં, પણ પછી જય્યારે મેં કોલેજમાં એન્ટર થઈ ત્યારે, મને ખબર પડી કે હું કેટલી પાછળ રહી ગઈ છું. એટલે પછી મેં વેકેશનમાં જ ડબલ ક્લસ ડબલ ક્લાસ કરવાનું વિચાર્યું.
બરાબર છે પણ હવે પણ છે ને આ ક્લાસ કરીને તમારે એને છોડી નહીં દેવાનું, પણ મેં કીધું એમ કે એની પ્રેક્ટિસ જો ચાલુ રહી ને, તો જે એ વસ્તુનો આપણને વધારે નોલેજ આપણું ઇમ્પ્રૂવ થાય. જો આપણે એને છોડી દઈએ, તો પાછા આપણે એને ભૂલી જઈએ. તેનું નોલેજ વધારવા માટે તમે તરત કોઈ પણ ઓફિસ તમારી પ્રેક્ટિસ થઈ જોઈએ. અને પછી તમે સારી સેલેરી થી કોઈ પણ કંપનીમાં જોઈન કરી શકો.
હા એના માટે હું તદ્દન પ્રયાસ કરી રહી છું. કે હું એ પ્રેક્ટિસ ચાલુ રાખું. હં કારણ કે પ્રેક્ટિસથી જ બધા પરફેક્ટ બને છે.
હા સાચી વાત છે. તો આજે તો આપણેે બહ જ સારા ટોપિક પર વાત કરી લીધી. અને મને ખાતરી છે કે આ વસ્તુ તમને આગળ કામ લાગશે, જો તમે એને ધ્યાનમાં રાખીને ચાલશો. તો બરાબર ને!
હા!
હા તો બાઈ પછી મળીએ.
હા ઓકે બાય. થેન્ક યુ
કમ